હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો? બસ હું મજામાં છું તમે કેમ છો? બસ હું પણ મજામાં બસ કઈ નઈ શું ચાલી રહ્યું છે.
બસ આ છોકરાને થોડુંક ભણાવવાનું.
જો ને ભણતર કેટલું એ અઘરું થઈ ગયું છે આપડા સમયે તો આપડે કેવી રીતે આપણા માતા પિતા આપણને ભલે ટ્યુશન કરાયા હશે કે ભી નહી ભી દસ માં ધોરણ ને આવ્યા આ્યા પછી જ કરાયા હશે પણ હવે આજકાલ તો એવું છે. કે બાળકો નાના હોય છે ત્યારથી આપણને એમના ભણતર પર બહુ વિશેષ ખ્યાલ રાખવો પડે છે.
સાચી વાત તો હવે તો ભણતર બહુ એટલું અઘરું બની ગયું છે ને ને મારે તો શું થયું કે આ વખ શું થયું આ વખતે ટ્યુશનમાં જે ટ્યુશન મેમ હતી ને એમને એમને એક્ચ્યુલી કેન
કેન્સર આયુ. હ હ- છેલ્લે છેલ્લે એમને પછી તબિયત ખરાબ થઈ ગઈ એટલે મારે બહુ ટકલીફ પડી ગયું. સાચુ કો છો હવ, આ તો એક એવી બીમારી ના એના જેનાથી તો અને બાળકો પર બહુ ઇફેક્ટ પડે છે આપણેે જે પણ કરીએ જેવી રીતે તે પણ આવું બધું સામનો કરવો પડે તો.
હા ને આ વખતે તો મારી થોડી ઈચ્છામાં ન હતી કે ભાઈ હવે બીજી કોઈ ક્લાસ ભી કરાવ હોય તો મે આમ સારી રીતે કરાવું કે ભાઈ ચાલો કઈ ની આમ ટ્યુશન ની હોય તો આપણે બી કઈક બીજું કઈ કરવાનું હોય તો કરાવી શકીએ એમ
બિલકુલ સાચું કો છો તમે
ને હવે તો ટ્યુશન ના ભી એમ કેટલા આમ ભણતર ન આમ પૈસા ભી કેટલું આમ ટ્યુશન ની ફીસ ભી કેટલી આમ મોંઘી મોંઘી
મોંઘી મોંઘી થઈ ગઈ છે. બિલકુલ સાચું કો છો તમે કેટલું બહુ જ મોંઘવારી એટલી વધી ગઈ છે અને આ એજ્યુકેશન છે સિસ્ટમ પર તો એવું થઈ ગયું છે ને એક જાતનો એક બિઝનેસ નહી આપણે છોકરાઓને ભણાવીએ છીએ તો એના માટે એક જાતનું બિઝનેસ નહી થઈ ગયું કારણ કે સ્કૂલ વાળ કેવું હવે આપણા ઉપર ડિમાન્ડ મૂકે છે કે અ એજ સ્કૂલ ન જે જ્યાંથી એ લોકો કહે ત્યાંથી જ એમની યુનિફોર્મ પરચેસ કરે કરવાની ત્યાંથી જ એમની બુક પરચેસ કરવાની તો એ એવી ડિમાન્ડ મૂકે છે કે એમાં એમનો સારો અમથો કમિશન હોય છે તો એના લીધે આપણે જે આમ પેરેન્ટ્સ હોય છે એ લોકોને કેટ એના ઉપર એ લોકો ઉપર આ મોંઘવારીની કેટલી મોટી એક મતલબ એક એક એમના ઉપર નાખવામાં આવે છે એટલો ભાર નાખવામાં આવે છે સાચી વાત તો હવે તો બુક્સી કેટલી એમ મોંઘુ આવે
તો
હવે તો આમ ભણતર હકીકતમાં બહ આમ આ તો ઠીક છે હવે બિચારા હસબેન્ડ લો આમ કમાવે એ લોકો ન મન જ જાણે કે એ લોકો કેવી રીતે બધું આમ ખર્ચા પૂરા કરવા
સ્કૂલ ની ફીસ છે એ પણ એટલી મોંઘી થઈ ગઈ છે પછી આપડે બાળકો ને આવા જવાનો જે કોન્વેન્સ હોય ઈ અલગ પછી ટ્યુશન ફીસ અલગ એવી રીતે કરીને એક બાળકને ભણાવવા માટે આપણને અ મહિનાનું અ ઓછાનું ઓછું દસ દસ હજાર તો એમનું સમજીને જ ચાલવાનું ત્યારે જ આપણે એમને સારી જગ્યાએ ઊંચા મતલબ કોઈ સ્કૂલમાં ભણાવી શકે કે બાકી આમ આમ તો એ પીસ એટલી વધારે થઈ ગઈ છે ને કે જેનાથી બાળકોને હવે તો એવું લાગે છે કે હવે કઈ નહી હવે આપણે પેલા જેવી રીતે ભણતા હતા એવી રીતે આપડણે ભણએ પણ આપ આપ ભણતર એ પણ ભણતર તો કઈ એમ લાગે કે આપ ટુશન કરતા કરતા બિલકુલ
ત્યારે કેવું હતુ બધું અને સ્કૂલ અણતર ઉપર આટલો આપણે ખર્ચ કરીએ છીએ પણ એના કરતા બીજી બધી એક્ટિવિટીઝમાં પણ બહ જ આમ ફોકસ કરવામાં આવે છે ત્યાં બધા ગેમ્સ પછી બીજી બધી આમથી આમ કોઈને કોઈ સ્પર્ધાઓ ચાલતી હોય તો એ પ્રમાણે એને પણ વધારે ફોકસ કરવામાં આવે છે
હમ્મ હવે તો એક્ટિવિટી ના જ પીરિયડ અલગ હોય
બિલકુલ વસ્તુ સારી ઇજ, બિલકુલ સાચું કહો છો તમે. એટલે એ બધાના ભાવમાં પણ આપણને કેટલો બધું અલગ થી ખર્ચ કરવો પડે છે.
હા.
હા.
એ તો હવે આપણે શું કહીએ હવે ભણતર બી જરૂરી ને બધુ જરૂરી છે ભાઈ છોકરાને ની કરાવ્યે તો છોકરાઓ તો એ ભી એમ કેવા એમ મોઢો બનાવીને ફરે કે ભાઈ મમ્મી મને ની મને ની કરાવ્યા
કરરાવે્યા આગવા બિલકુલ સાચું કો છો તમે એ લોકો પણ એકબીજાને જોઈને હમણાં મ મ વ તાજેતર ની જ વાત છે. અમારા અ નજીકમાં જ એક રેહ છે. એ એમનો છોકરો ભણવામાં અટલો હોશિયાર નથી પણ એમને એને ર રમત ગમતમાં બહુ જ શોખ છે. તો એને ફૂટબોલ એકેડેમી અને અ ક્રિકેટ એકેડેમીમાં મોકલે છે. તો એ ત્યાં બહુ જ સારું પ્રદર્શન કરે છે. તો હું આવું પણ વિચારું છું કે જે છોકરાઓ ભણતરમાં વધારે સારા નથી અને બીજી બધી એક્ટિવિટીમાં આગળ છે તો એમને જરૂરથી એમાં પણ આગળ વધારવા જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક તો એ મતલબ પ્રદર્શન આપે જ છે એમ. સાચી વાત તો એનો ટેલેન્ટ બતાવશે જ એ. તમે સાચું કઉ ને તમને મારા છોકરાની વાત કરું હ એ નાનલો છે પણ એ બી સ્પોર્ટ એટલો સારો છે ને અને એનો સ્ટુ એટલો મને વાતર તો જરૂર છે પણ હા જરૂરી છે કેમકે એ પોતાનું ટેલેન્ટ છે તો મેં શું કઉ છું બઉ એના જેઉ બિલકુલ સાચુ કો છો. જે જે વસ્તુમાં આગળ હોય એ તો માતા પિતાનું એક ફર્જ હોય છે કે જે એનું જેમાં ઇન્ટરેસ્ટ હોય એ ઇન્ટરેસ્ટ ને આપણને જરૂર થી આગળ લઈ જવું જોઈએ એનામાં આપણને એવું ની કરવું જોઈએ કે ના ભાઈ આ નહી પણ ના જેમાં એને ઇન્ટરેસ્ટ હોય એજ વસ્તુમાં આપણને એને આગળ વધારવામાં જરૂરથી કોશિશ કરવી જોઈ. ઈજ આપણને ફર્જ છે.
હા.
હા.
એ તો જ છે.
અને અ જ્યારે જો બાળક કોઈ પણ વસ્તુમાં આગળ પ્રગતિ કરે છે તો આપણને કે ટલું અ આપણે કેટલું પ્રાઉડ ફીલ કરીએ છે ભલે એ ભણતરમાં હોય, સ્પોર્ટ માં હોય કે કોઈ પણ અલગ સ્કીમાં હોય. તો જો એમાં આગળ વધે છે તો આપણને પણ બહઉ જ સારું લાગે છે. આપ પોતામ પ્રઉડ ફીલ થાય કે ભઈ આપણા છોકરા. બિલકુલ.
હા ને મને તો ખરેખર આમ, બધું છે
છે પણ મેં પેલી છોકરાઓનું ટેલેન્ટ આપડને ની છુપાવી રાખું બિલકુલ સાચું કહું છો. ભણતર ભણતર ની જગ્યા છે અને ટેલેન્ટ ટેલેન્ટની જગ્યા છે. કેટલા બધા આ આ જે અમીર ખાનની એક પિક્ચર આવી હતી એમાં પણ ન્ય અ ટેલેન્ટુ ઉપર વાત થઈ હતી કે ભાઈ જરૂરી નથી કે આપણે ડિગ્રી પાછળ જ દોડીએ પણ આપણને આપણો ટેલેન્ટ ટ પણ આપણે સારું કરીએ તો પણ આપડે જીવનમાં આગળ વધી શકીએ છીએ.
હા એ તો છે. મને તો બસ આજ છે કે ભાઈ જેટલું થાય તેટલું બચત બી કરીને એ વસ્તુ છોકરાના ટેલેન્ટમાં બી આપણે કરી શકીએ કે ભાઈ ચાલો કઈ નહી આમ નહી તો આમ બેલેન્સ આમ
હા બિલકુલ સચ કહુ છો તમે આપડે જે ઘર ચલાવ્યા હોય અરે હસબેન્ડ લોકો તો કમાે પણ આપણને મેન્ટન કરવાનું છે કે કેવી રીતે ખર્ચા બિલકુલ ચલાવવાના આપણે એક વાત એક વાત ધારી લેવી જોઈએ કે હવે જો હવે ઇન્ટરનેટ ન યુગ આવી ગયો છે તો આપણે જોઈએ છીએ કે બધા બાળકોના આમ પહેલાં કેવા સાઈઠ ટકા ને એવું આવતા હતા સીતેર ટકા તો પણ આપણે બહુ જ પ્રાઉડ ફીલ કરતા હતા. હવે તો બધા ઇન્ટરનેટ નું માધ્યમ આવી ગયો છે એટલે બધાઓ છોકરાઓના નેવું ટકા એસી ટકા એનાથી વધારે અ એટલા પડશે સન્ડે જ આવે છે. હા, પરંતુ આપણે એવી આશા ની રાખવી જોઈએ કે બધા અવ્વલ જ આવે. પણ જોવું જોઈએ કે જેમાં કોઈ બીજી પ્રતિભા હશે. તો એ એમાં આગળ હશે એટલે એવું નથી કે એજ્યુકેશન જ એનું મા હોઈ શકે છે, એનું માધ્યમ કોઈ બીજું પ્લેટફોર્મ પણ હોઈ શકે છે, એટલે આપણને આપણા બાળકોમાં જે ટેલેન્ટ હોય એ ટેલેન્ટને આગળ આગળ લાવવા ની જરૂર થી આપણને કોશિશ કરવી જોઈએ.
હવે
બિલકુલ, હું તો કહું કે આમની તર આમ છે આપણા. અમે તો ઇચિયુ કે તમે જે ભી બિલકુલ સાચું કહો છો તમે, જે જે ફિલ્ડમાં બધા માણસને અલગ અલગ એક. એમની એ બનાવેલી છે તો જે જે ફિલ્ડમાં આગળ હોય એ એ રીતે આગળ વધી શકે છે. આપણે કોઈના કોઈનાથી કમ્પેરિઝન કરવાની જરૂર નથી કારણ કે આપણે કમ પેરિઝન કરીને આપણા જ બાળકને પાછળ પાડીએ છીએ. તે એવું તો બિલકુલ નહીં કરવું જોઈએ.
હમ. હા.
હા.
કાંઈ નહિ જોઈએ કહેતા હોવે.
હા તો ચાલો આ એજ્યુકેશનથી તો આ બહુ જ આપણે એના વિશે તો વાતચીત કરીએ તો કરીએ એટલી ઓછી છે, અ પણ હા, આ તો બહુ સારો વિષય છે અને આ જો કેટલા બધા બીજા બી જુદા આપણને આપણી વિચાર શ્રેણી બદલવાની જરૂર છે કે જરૂરી નથી કે આપણે નેવું નેવું ટકા આવવા જોઈએ, સોમાંથી સો ટકા આવવા જોઈએ તો જ આપણો છોકરો ભણ તર માં આગળ છે પણ જે જે સ્કિલમાં એ આગળ છે આપણને. એને એમાં જ આગળ એની પ્રગતિ કરવી જોઈએ. તો ચાલો ફરી. ફરીથી મળીશું, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.